હલો.
હા.
હું કરો?
હવે અત્યારે અમદાવાદ બેઠો છું.
અમદાવાદ? કેમ અમદાવાદ? અચાનક.
અમદાવાદ એક અહીયા પેસેન્જર હતા ને. હ ના, હમ હમ હમ.
ઠી
હ રેલ્વે સ્ટેશન બેઠો છું. નથી એરપોર્ટ જવાનો સૌ. બેજાવશે. તે બછા લખ બો. માસે ઘટા.
હા.
એને બેહડવાના છે અત્યારે પ્લેનમાં હમણાં.
ઠી.
હમ તેને એ માટે મૂકવા આવ્યો છું અહયા.
હા.
વરસાદ છે ત્યાં?
વરસાદ નથી આ કંઈ નથી ગરમી છે.
અહીયાં તો વરસાદ આવ્યો થવા મેડુસા છે, વાવાઝોડું થવા મળ્યું છે પવનને વરસાદ ચાલુ છે.
ના ના એ કઈ નથી ગરમી છે હવે તો. બહાર એક વાગશે ને પછી થોડુંક ઠંડક થશે ત્યારે ઊંઘ આવશે.
હ.
બે બે ત્રણ દિવસ પેલા વાવાઝોડું બહ હતું.
હમ હમ.
જાણે આપણને એમ જ થાય ચોમાસા ન પેલો દિવસ આવ્યો.
એવું હતું.
એક તો મનોજભાઈ આવે છે અહિયાં.
હા.
મનોજભાઇ ને હિમાને બધા આવે છે હમણાં.
હા.
એ રષિ ના બેહાડવાનું છે ને સ્કૂલે.
ઠીક હા હા હા.
એ નક્કી કરવા આવે છે.
ઠી ઠી વેકેશન ખુલ્લે પછી બેહા છે ને?
હા.
હા એમ તો. પછી તેને બેહડ હોય. અત્યારે તો એ ભાવનગરમાં એનું હ સારું હાલેસ ને કેતા તને બહ મસ્ત
હમ ભાવનર હાલ નાન તરખેરા જવાના હતા.
હા.
ના નોમા કે ઘરે જાવ છું ઈ કે તર ફૂઈ ને કાલ દવાખાને લઈ જવાના છે તો તું આવજ મે વાંધોને
ઠીક કઈ જગ્યા ઠીક એ? તે હજી એને પગનું ઓપરેશન કરાયું તો હજી આમનમ જ છે?
એટલે એ ફેર પીડ્યો છે બાટલા સડ્યા પછી પણ થોડક કહેવાનું નીકળ્યું છે ને એ કે. તે કતા ખરે આવ છ મ
ઠીક.
નહી, કે હમ તર ફુંઈ કેતા હોય એ કે તર બા ઘ તરબા
ક લ્યો, પણ એમ નહી અત્યારે હા તબિયત હારી ન તો થોડીક ફૂઈ શાંતિ રાખે તો.
સંગીતન પર તણ છે.
લે.
એવું છે.
મગર શાંતિ રાખે મજા ના
એક સમજતી નથી કે આને છે ને, એક સમજે ને તોય કે હારો હમ તી નથી. મુ તો બા કેમ તો સમજી જાય મટ જાવાનો શો પરેશ નાે વાંધો ન.
તે હારું બા કાક સમજાવેને ફૂલ સમજે થોડોક મગજ શાંત રાખે તો કક દવા પીવે ને, તો એને ગણ કરે.
હમ હમ.
વચમાં તો કેવું તો હાલત હતી. તે આપણને એમ થતું તો કોઈ હારાજ નહીં થાય. અત્યારે તો આમ પાછું રેડી છે હું, કેમ લાગશે? હા.
એવું છે. અત્યાર સત્યાર હારુંશે બાકી આટલા સડા ભાઈ ફેર છે એને.
આ મોખડકાળા વાળા ને દવા લીધી ને?
હમ.
પછી હારું છે ને?
હમ.
તો મારે લઈ જવાના છે મારા મમ્મી ને.
ઠીક હારું હમણાં અવાજ નતો આવતા તવા જવા મીડ પાછો.
હા તે મારે મોખડકા વાળાને લઈ જવાના છે એથી દવા આમ કેટલો ખર્ચ થાય?
હમ ત્રોણસો રૂપિયા લે.
હે?
ત્રણસો રૂપિયા લે.
ત્રણસો રૂપિયા મહિના દિવસ ની દવા આવી જાય?
હમ મહિના દિન પણ દસ-બાર દિન હ.
ઠીક. એ તો હવે જાઉું કાલ-પરમ દિવસે વિચારશે.
તો એન છોકરાનું કામય હારું જ છે.
હા હા, ઈ તો જોયુંન દવાખાનું.
ધમભાઈનો
હા હા, જોયું.
તરુ સોરી પદહ બાર જિન દવા આપે ઈન્જેક્શન આપે.
હા એ, હા હા હા, હું બે-ત્રણ વાર ન્યા થી દવા લઈ આવી. હમ ન્યાથી જોયું મેં. તે હારું, અ વિચારું તે હવે મારા મમ્મીને થોડુંક નબળાઈ જેવું લાગે શે ન તો ન્યા હવ શક્તિની ગોળી આપે કે નઈ? એ તા તો બઉ હારુ. પડ એમ બધાય કે છે ને આ પણ એવું વાત હોય ને તો આપને શક્તિ આવે એમ.
પણ એ શક્તિની ગોળી લીધે એ શક્તિ ન લે ખાવા-પીવાનો ખોરાક રખાય થોડો.
નઈ ખાવા-પીવાનું તો હાલે જ છે. બઉ ખાય છે ઈ કાઈ એવું ટેન્શન નથી.
હા
પણ આમ થોડુંક એક બે વાર ઇજીક્શન એવું દેવડા દઈને થોડુંક ખાય એટલે રાગે ગાડી પડી જાય.
હા બરોબર.
એમ આ ફૂઈને કેમ હતું પેલા હવે ફૂઈન તબિયત અવે દવા લીધી પછી હારુ છે ને.
હમ ફોઈને દવા લીધા પછી હારુ.
હન તો હવે દાણા જોશે ને.
હમ
આ ચૈતર મહિનો બેઠો એટલે એને વેમ પડ્યો હશે કે ભઈ તબિયત હારી નથ રેતી કા
હમ કોનું કેવાન ની કળે. હુ હગરામભાઈનું નીકળે કે હજામ્બાનું નીકળે.
ના એમ. અ જોય ને હ ગ્રમ ભાઈનું તે અમને તો હગ્રમભાઈનો વહેમ લાગે છે.
હમ
કેમ હગ્રમભાઈનું તે બીજુ હો હોયને વજામાં મન તો લ્યોને પણ તોય હવે જોવે
હમ રોજા મને કામ તો અધૂરા બાકી હતાને
હા હા બધા બાકી જ હતાને ખાસા કામત શે.
હવે કેમ ખબર પડે વા જોવે પછી ખબર પડે. થોડી ખોલ કરે.
હા.
એમ.
હું છે, દર્શન ભાઈ બેઠા મારી બાજુમાં.
દર્શન ભાઈ બેઠા છે.
હમ દર્શનભાઈ અમદાવાદ આવ્યા હતા મારે એની ગાડી.
હા.
દર્શન બહાર લઈને આવ્યા છે.
હા હા.
હું દર્શન બેઠા છ ચા પાણી પીધા મેન દર્શન ભાઈ.
હા.
દર્શન બાબલો છે ને નાનો એ બહ તોફાની છે.
ઈ બહ તોફાની છે, ઈ બહ મારે ઘરે ફોન કેટલા કરે
હ દર્શનભાઈ રાઠોડ નું ચિંટુ છે, ને એ તો બહ કર્યા એ તો
હા કે હા કેતા હતા કે મારો નાનો બાબુ બહુતો ઓફની છે.
દર્શન બેેન હો હોય શો પછી
એવી
બહુ વખત ના હો દર્શન
હા હા
રૂપલે ક્યાંથી ગોતીને લાવી દીધી કોને ખબર છોકરો ચીટુ ખતરનાક દર્શન ની હોવય ખતરનાક
હા
બવકે
ઇસન તું એ છે.
ચીન તો બહ તો દર્શન નો નાનો છોકરો. આ મોટો મોટો છોકરો ડાય્યો પાછો દર્શન નો મોટો છોકરો છે, ને
હા
એ પાછો ડાય લાગે દરવાજો બંધ કરતી હ
હા દર્શન ભાઈ ખીજાઈ લેતા હોય તો
હા એવું લાગે દરવાજા બંધ કરી દે એમ કહ છું, દર્શન ને
હા
બોલો બાકી નવીન અમદાવાદમાં
બસ જો હું ન દર્શનભાઈ બેઠા છી દર્શનભાઈ એનું બાર લઈને આવ્યા છે. અને દર્શનભાઈ ન વહુ કયારની આમ ફોન કરીએ કયારે ઘરે આવોશ કયારે ઘરે આવોશ?
હા.
એ દર્શનભાઈ એમ કે શે કે હાલો ઘરે મામા જાવું શે મે વાંધો નહી દર્શનનો છોકરો પાછો શે ને એ વારા ઘડીએ ફોન કર પપ્પા કારે આવે હે પપ્પા કારે આવે હે
હા.
એવું શે.
ઈ લોકો પણ બહુ મોડા હુવે ઓ.
હા મોડા હુવે.
બોવ મોડા હોય અત્યારમાં છોકરા હુંઈ નો જાય અગિયાર બાર એમ
હમ્મ. હમ્મ હમ્મ.
અમારે પાસી છોકરાને આદત સારી આઠ હાડા આઠ થાય ને ત્યાં હુય જાવાનું
હ હ.
પહેલાં નિશાળે જાવાનું હોય ટ્યુશને જાય આખો દિવસ એટલે અત્યાર થાયને એટલે લુઝ પડી જાય ઓટ ઓટોમેટીક હુય જાય.
એમ પછી ઓલો વેદભાઈ છે ને વેદભાઈના છોકરા હુઈ જાય જો હાડા આઠ થાય ને તો વેદભાઈના છોકરા વેદભાઈના વહુ બધા હોય જાય હાડા આઠમાં
હ.
વેદ વેદના છોકરા પાછા હુઈ જાય.
પણ એને કાયદો દેવો
હા. વેદ પાછો ખાટો બઉને હે ર રહીબેન છોકરા માથા છે તોતડીયા બહુ રહીબાન છોકરો બહુ તોતડું બોલે હા.
હારુ, બોલો. અમદાવાદમાં કાક નવીન હોય હાલો
હા.
અમદાવાદમાં કાંક નવીન વસ્તુ લેતા આવો.
અમદાવાદથી તો ઓલા રેવડી બજાર છે કે નહીં? ને હોલસેલમાં કટલેરીને હોલસેલમાં લેગીજ ને હોલસેલમાં ગાઉન ને હોલસેલમાં ચડ્ડી ને સ્વેટર ને એવું બધું મળે છે. ગંનજી ને એવું હોલસેલમા.
હ.
અ વીસેક હજારનું લેતા આવું?
તો લેતા આવો ને અહીયાં આપડે વેચવા થાય ને!
હમ્મ હમ્મ.
એમ.
હમ્મ હમ્મ.
હા એમ કે શે ને તે અમ અમદાવાદમાં ચણિયાચોળી બહુ મસ્ત મળે શ.
અરે બઉ ચણિયાચોળી મસ્ત મસ્ત છે માણેક ચોક છે ને.
હ હ.
માણેકચોકમાં ચણિયાચોળી બહુ મસ્ત છે.
આ તારક મહેતામાં દયા આવે ને? તારક મેહ તા જોવોશોને?
એ તો અહીયાં ભાવનગરની જ દયા શેને હું જોઉં જ શું ને.
હા ઈ દયા આવે ને એમ જ બોલે અમારા અમદાવાદમાં ચોલી બહુ મસ્ત મળે અમારા અમદાવાદમાં કેવું સરસ બોલે.
આપણી આ માણેકચોક છે ને
હ હ.
નાયા ચો ચણિયાચોળી મળે.
હા તો લેતા અવાય તો ચણિયાચોળી હાર આય જ તો આપણે લગન તો શે જ. આવતા વર્ષે હાર્દિકભાઈના.
ત્યાર તો ડિઝાઇન બદલાય જાહે.
ડિઝાઇન બદલાઈ જાય પણ થોડીક અત્યારે થોડીક સસ્તી મળે એમ.
હમ્મ હમ્મ હમ્મ.
અને લગન પછી લગન ઉપર લગનની સીઝન હોય ત્યારે એનોય ભાવ હોય.
હારું હાલ તો મૂકું પછી ફોન કરો.
હા.